ઓ. હલો. હા બસ મજામાં તમે કેમ છો.
બસ મજામાં. ઓકે શું કરતા હતા. બસ જો બ્યુટી કે એ થોડીક ચાલતી હતી. આજે સન્ડે છે ને તો આપડા માટે ભી થોડોક સમય કાઢવો જોઈએ મેડિકલ. ર પડતી હતી.
હા એ તો તમે સાચું કીધું હું પણ આજે વિચારતી હતી કે સ્કીિન થોડીક ડલ થઈ. તો કીધું એલોવેરા થોડુંક લગાડી જવું એની જેલ. ફેસ પર લગાડીએ તો થોડો ગ્લો આવે સ્કીિન પર.
સાચી વાત છે સૌંદર્ય ની સંભાળ એટલે તો ત્વચા બાળ અને સ્વચ્છતા ની. યોગ્ય કાળજી રાખવી જોઈએ દરેક વ્ય સુંદર સ્વાસ્થ્ય દેખાવા ઈચ્છતા હોય છે પરંતુ સાચ સૌંદર્ય માત્ર. જાય તારા સ્વાયો અને સ્વચ્છતા અધત્મ સ્ સારા સ્વભાવથી પણ છે. ર ક કામ અંદરથી કેવું વગર રા એ ભી એટલું મહત્વનું છે.
એ તો તમે એકદમ સાચી વાત કરી સાચું સૌર સૌંદર્ય તો આપ વાણી અને વર્તન થી જ છે જો આપણે વાણીને વર્તન સારા રાખશું તો આપણું વ્યક્તિતવ ઓટોમેટિક સારું દેખાવાનું જ છે. અને બારી સુંદરતા નોટ તો એટલું વિશેષ મહત્ત્વ નથી હોતું, પણ આજકાલના જનરેશનને ચહેરો ને ત્વચા સાર સંંભાળ લેવી પણ જરૂરી છે, સમયની સાથે સાથે અપડે આપણી ત્વચાનું સ્કીનનું ને, બધું હેર માટે જે કઈ પણ આપણે કહીએ એ બધાની સાર સંંભાળ રાખવી પણ એટલી જરૂર રી છે.
સાચી વાત છે, આજકાલમાં પ્રદુષણ અ કેટલું વધ વધી રહ્યું છે, તેના લીધે આપડ આપણે ચેહેરો શરીર ની બીજી ત્વચા વા બાણ બું કેટલું ડેમેજ થઈ રહ્યું છે, તો એના માટે આપણે કઈક કરવું જોઈએ જયારે ભી સમય મળે ને ત્યારે થોડું, થોડું
એ તો તમે સાચું કીધું હું પણ વિચારતી હોઉ છું, ક્યારેક ક્યારેક અને જો આપણે શરૂ સવારમાં જે આપણે ઉઠીને તરત જો પાણી રેગ્યુલર પીવાની આદત પાડીએ કે ગરમ પાણી પીએ કે કઈ પણ, અને વ્યવસ્થિત યોગા કરીએ કે કસરતો કરીએ એનાથી, જે નેચરલ ગ્લો આવે છે. ને એવો તો એકપણ આ જે કોસ મતિક આઈટમ આપણે જે વાપરતા હોય છે, અમુક લોકો એનાથી પણ નથી આવતો એટલે જેને નેચરલ બ્યુટી છે, ને એ આ આપડણે વ્યાયામ અને, સાચો ખોરાક થી જ આવે છે
સાચી વાત છે. કે, આપડે એ તો કરવું જ જોઈએ આપણેે કસ હા.
એટલે, એટલે આપડે જો સાચી બ્યુટી કેર કરવી હોય ને સાચી બ્યુટી કેર કરવી હોય ને તો, આપણે આપે આપડી ડાયટને ધ્યાન રાખ રાખું પડશે અને, સ્વચ્છતાનું પણ એટલું જ ધ્યાન રાખ પડશે કારણ કે, આજકાલ લોકો રોજની ભાગદોડમાં પોતાના ઉપ ધ્યાન દેવાનું ભૂલી જાય છે, કારણ કે લાઈફ સ્ટાઈલ જ એટલી બીઝી થઈ ગઈ છે, લો લોકો ન કે પોતાના માટે, ટાઈમ નથી નીકળતો
આપડ આપણા, શું કેવાય ડેલી લફમાંથી આપણા ખુદ માટે ભી થોડોક સમય ફાળવવો જોઈએ આપ માટે આપરા અને, વાળ માટે થોડોક સમય કાઢી અને સરસ તેની કેર કરવી જોઈએ
હા, કેમ કે આપણેે જો પોતે વ્યવસ્થિત દેખાશું તો આપણે આત્માવિશ્વાસ માં પણ વધારો થશે અને,, વ્યક્તિત્વ પણ આપણું સારું દેખાશે પણ અમુક વાર એવું હોય છે, કે આપડે, જોઈએ કે હમણાં હાલ ગરમી ચાલી રહી હતી એટલે જે સૂર્યના, જે કિરણોના લીધે આપણા સ્કીિન અસર થતી હોય છે, એટલે આપણે એના લઈને આપણે થોડી ઘણી કા રાખીશું જેમ કે બહાર નીકળતી, વખતે આપણે ચહેરાને વ્યવસ્થિત ઢાંકવો અને અ જે એલોવેરા જેલ છે, કે એવું કઈ અ સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો, એવી રીતે આપણે જો, આપણે ચહેરાની કાળજી રાખશું તો આપણે તડકો પણ નહીં લાગે અને કિરણો છે, એનાથી પણ આપણે બચી શકીશું અને, આપણે જે સ્કીન પર અ અ ગરમીના લીધે જે ટેન આવી જાય છે એનાથી પણ આપણને રાહત
સાચી વાત. આપ આપવજાત્યારે કેટલા સરસ સનસ્ક્રીન આવે છે કે જે સાવ લાાઈટ વેટ હોય છે બહ સ્કીિનને ઓઈલી નથી રાખ આપડે બને નીકળીએ ત્યારે કેળુંથી આપડ શું કય ફેસ હ માટેને સનસ્ક્રીન લગાવીને પછી જ બાર નીકળવું જોઈએ સરસોક
હ સાચું કીધું અને આજકાલ તો તમે જોયું હશે કે કેટલા બધા બ્યુટી પ્રોડક્ટ આવી ગયા છે. અલગ અલગ કોમેટ આવી ગયા છે કે આપ ત્વચાની સ સંભાળ રાખવા માટે અને હેર હેર નું પણ ધ્યાન રાખવા માટે આજકાલ તમે જોશો કે પ્ બ્યુટી પાર્લરમાં કેટલા કેટલા પા અને જે હેર ને જે માટે બોટોક્સને કેરાટીન ને એ બધું નીકળ્યું છે તમે જોવો તો અત્યારે લોકો કેટલું બધું કરે છે પોતાના હેર માટે અને ત્વચા માટે
સાચી વાત છે તાના
હલો. હલો. હલો. હલો. હલો. હલો. હાલો. હલો.
હલોજ આવે છે.?
આવે છે અવાજ મારો?
તમારો તો આવે જ છે, ને તમને મારો આવે છે?
હા હવે આવે છે.
ઓકે આવે છે ને હ હા સાચી વાત છે અત્યારે આપડે શું કેહેવાય દરરોજ નું એક નિત્યક્રમ રાખો જોઈ સવારે ઉઠીએ ત્યારે સરસ આપડા ફેસને ફેસવોશ ક્લીન કરી લેવું જોઈએ પછી રાતે સુધ પેલા ક્લીન કરી લેવું જોઈએ. અને દિવસમાં બે થી ત્રણ વખત તો ચહેરાને નોર્મલ પાણીએ આપણે વોશ કરવો જ જોઈએ જે થી શું કેવાય આપડી ત્વચા સારી અને ચમકતી અને ચડક દાર દએ
સાચું કીધું તમે અને અત્યારે તમે જોતા હશો કે લોકો સારા દેખાવ માટે કેટલો કેટલો મેકઅપનોો પણ યુઝ કરતા હોય છે. પણ જો ખરેખર આપડે સાચોમાં કરવોય તો આપણું સ્મિત છે જો એક સારું સ્મિત આપડી ચહેરા પર રાખ ને હંમેશા માટે તો એક સૌથી બેસ્ટ મેકઅપ છે.
સાચી વાત છે આપડા ચહેરા ઉપર જો એક સારી સ્માઈલ કે સાચું સ્મિત હશે ને તો આપડો ચહેરો સરસ લાગશે બાકી ગમે એટલા મેકઅપ મોઢા ઉપર કરીશું ને તો તો ભી સારો નહી જ લાગે. હ સાચું સૌંદર્ય તો આપડા મનનુંું સૌંદર્ય છે કે જે આપડે એ સારું હશે ને. તો બધું સારું જ છે બાહ્ય સૌંદર્ય તો થોડોક ટાઈમ માટે છે. જેમ વૃદ્ધ થશું તેમ બાહ્ય સૌંદર્ય તો આપડું જતું જ રેવાનું છે.
તો તમે એકદમ સાચી વાત કરી કારણ કે ઉમરની સાથે સાથે. ત્વચા અને શરીર માં પણ ફેરફાર થતો હોય છે અને લોકોને વાડ માં પણ તકલીફ થતી હોય છે એટલે. જે સાચું સૌંદર્ય છે એ આપડી વાણી વર્તન અને હા. આપડે ખાવા પીવાથી જ આવે છે સારો યોગ્ય ખોરાક લેવાથી.
હમ સાચું છે આપડે. જો વ્યવસ્થિત સારો પૌષ્ટિક આહાર લઈશું આપડા ત્વચાની સાર સંભાળ. સારી કરીશું તો જ આપણે સારી રીતે શું કેવાય સ્વસ્થ રહીશું તો. આપણી ત્વચા ભી સારી રશે આપણું. શરીર ભી સારું રહેશે તો આપણું સૌંદર્ય ભી સરસ નીખળશે.
એ તો તમે એકદમ સાચું કીધું અને જો આપણે સરસ સારી ત્વચા. ગ્લો આપડા ચહેરા પર લાવવા માટે આપણે પહેલા તો એક શું કેવાય. કે નિયમિત ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે અને પૂરતું પાણી પીવું પણ એટલું જ જરૂરી.
સાચી વાત છે જો આપડે યોગ્ય. ઊંઘ ના પૂરી કરીએ તો ભી આપડી ત્વચા એટલી સારી નથી રહેતી અને દિવસ. નું કેટલું. અમુક લીટર જેટલું પાણી તો આપણે પીવું જ જોઈએ જે થાય આપણા શરીર માં પાણીનું પ્રમાણ ઘટ નહી અને આપ ત્વચા સરસમ શું કેવાય હડડીહાઈડ્રેટેડ ના થાય અને સરસ હાઈડ્રેશન અને પૂરતા પ્રમાણમાં મળતું રહે તો આપડી ત્વચા એકદમવ. મસ્ત અને ચમકીલી અને ચડકાટ વાળી સરસ દેખાશે.
હ. એ તો તમે એકદમ સાચું કીધું આ આપડે યોગ્ય આહાર થકી પણ આપડે. સાું સૌંદર્ય લાવી શકે છે ચહેરા પર તમે આજકાલ વિડીયોમાં. મેં તો ઘણી વાર આ જે યુટ્યુબ અને સોશિયલ મી મીડિયા થ્રુ ઘણી બધી એવી ટીપ્સ. પણ મને મળે છે કે આપણે જે યોગ્ય આહાર જો આપણા. રોજિંદા જીવનમાં લઈશું ને તો આપડે કઈ પણ બ્યુટી જે અત્યારની પ્રોડક્ટ બધી આવે છે બ્યુટી માટે બ્યુટી કેર માટે એ કઈ પણ આપણે કરવાની. ની જરૂર નહીં પડે.
સાચી વાત છે. તમે ખુબ સાચું કીધું આપડે સરસ પૂરતું આપણું જીવન. સરસ શૈલી માં ઢાળીએે ને તો આપડે કઈ બ્યુટી કેર કરવાની જરૂર નથી. નથી પડતી સાચો ખોરાક વ્યવસ્થિત ખોરાક અને આ. ધહાર લઈએ ને તો ભી આપડું શરીર એટલું જ સારું રહે. અંદર થી સારું રહેશે તો બહાર થી ઓટોમેટિક સરસ જ રહેશે.
હા એ પણ છે તમે કીધું બરોબર છે અને આપણેે જે રોજિંદા જીવનમાં. થાક અને જે ચિંતા હોય છે એના કારણે પણ આપણા શરીર અને ત્વચાઓ ઉપર પણ ઘણી બધી અસર થતી હોય છે કારણ કે જો વધુ પડતી ચિંતાના હિસાબે. ચહેરા પર કરચલીઓ આવતી હોય છે અમુક વાર વાળ પણ સફેદ થવા લાગે છે. અને હોર્મોનલ ઇમ્બેલેન્સ ના કારણે પણ આપણા શરીર. અને ચહેરા પર ઘણી બધી તકલીફ
સાચી વાત છે આપડે ખુબ સરસ વાત કરી બ્યુટી કેર વિશે ચાલો તો પાછી. પાછા મળી આવા સરસ ટોપિક સાથે
હા ભલે ત્યારે આવજો.
હા આવજો ફરી મળીએ.
માગા છી ગઈ